મજામાં તમે કેમ છો બીજો.
શું બીજું તો બસ કઈ નહી આજ હવે બધા તહેવારો ચાલુ થવાના છે હવે ઘરમાં. પણ શોપિંગ નો ટાઈમ આવી ગયો છે એટલે શોપિંગ ની તૈયારીઓ કરીએ છે.
એ જ્યાં હવે શોપિંગ નો માહોલ આવ્યો ને જેવી રીતે. આ આપડે. આ રથયાત્રા પતે એટલે આપડે બધા તહેવારો ચાલુ થઈ જાય. હવે એ પછી ગૌરી વ્રત આવશે ગૌરી વ્રત.
હા બસ હવે તહેવારો ના દિવસ આવી ગયા એક પછી એક બધા તહેવાર ચાલુ. છે તો બસ એજ શોપિંગ કરીએ હવે. નવરાત્રી હોય તો એનું ડ્રેસિંગ કરવાનું. તો મતલબ કઈને કઈ હવે એકને એક ચાલુ જ છે એવી રીતે બધું.
એ છે અને હવે જો. કે શોપિંગ આવે એટલે આપડે ડિસ્કાઉન્ટને બધું તો શોધતા જ હોય. તો મોસ્ટલી શ્રાવણ મહિનો ચાલુ થશે. થશે એટલે એમાં ડિસ્કાઉન્ટ ને બધું આવશે અત્યારથી અમાર બાજુ તો. રાખડીઓને એ બધું આમ ચાલુ બી થઈ ગયું છે અને ઓનલાઈન બી કેટલા બધા. સેલ્સ ને એ બધું તો હવે આવે છે એટલે આપડે ઓનલાઈન ફિફ્ટી. કરી શકીએ છે કોઈ પણ વસ્તુ લેવી તો અને મોસ્ટલી.
બરાબર.
જોવા જઈએ તો આપણેે શોપિંગ કદાચ. ઠેલા પરથી કરતા હોય કા તો કોઈ રોડ પરથી કરી એ સારું રે એમ. શોપ માંથી કરીએ એના કરતા તો.
હા એ તો છે મતલબ ઓનલાઈન અને ઓફલાઈન મતલબ જેને જે રીતે ફાવે તે રીતે શોપ. પિંગ કરી શકીએ કારણ કે બંનેવ નું મહત્વ તો હરેખુજ. સરખુ જ છે એમ જેને ઓનલાઈન ફાવે તો તે ઓનલાઈન પણ કરી શકે છે. ઓફલાઈન હોય તો તે જેને મતલબ સેટ નહી થયું ઓનલાઈન તો તે લોકો. ઓફલાઈન શોપિંગ કરે છે એમ.
એજ. અને ઓફલાઈનમાં આપડે ભાવ તાલ કરાવો હોય તો કરાવી બી શકીએ છીએ આપડે પાછો રિટર્ન કર. કરવું હોય. તો આપણે આરામથી આમ રિટર્ન બી કરી શકીએ છીએ કાં તો આપણે ત્યાં આગળ ઓફલાઈનમાં ચેન્જ કરીને બી. પહેરીને બી સપોઝ કોઈ શોપમાં આપણે ગયા હોય ને કોઈ આપે કપડા લેવા હોય. તો આપણે ટ્રાયલ રૂમ હોય તો ટ્રાય કરીને બી આપણે એને રિટર્ન ઓવર કરી શકીએ છીએ. પેલું તો આપડે ઓનલાઈન કરીએ એનો વાંધો નઈ. પણ પછી આપડે સાત દિવસ રિફંડ માટે બી રાહ જોવી પડે. અને રિટર્ન માટે બી એક્સચેન્જ માટે બી રાહ જોવી.
હમ એજ તો કેવું હોય એટલે બંનેનું મહત્વ તો સેમ જ છે જેને જે રીતે ફાવે તેમ તે રીતે. લોકો મતલબ કરી શકે છે જેને ઓનલાઈન ફાવે તો ઓનલાઈન કરી શકે ઓફલાઈન જેને સેટ. થાય તો મને તો હું તો મને. ઓનલાઈન તો સેટ થાય જ નહી હું તો મારે ઓફલાઈન જ વધારે શોપિંગ પ્રિફર કરું છું. કે કે મને તો ઓનલાઈન વસ્તુ કઈ પ્રોડક્ટ સમજમાં જ નથી આવતા. કારણ કે છેને ઓનલાઈનમાં મને આમ દેખ. ખાય શું છે હાથમાં આવે તો મને ક્વોલિટી તો બી થોડું મને એ. થઈ જાય છે એટલે હું વધારે તો ઓફલાઈન જ શોપિંગ વધારે કરું છું.
એજ આમ કાપડ આપણને જેવું જોઈએ ને એવું ના મળે. રિસેન્ટલી વાત કરું મેં અમને બે શોર્ટ્સ ઓર્ડર કર્યા હતા પણ એમાં શોટ. નું કાપડ સારું હતું જ નહી એમ. ઓનલાઈન કર્યો તો મિશો પરથી તો અને રિટર્ન માટે બી. નો રિટર્ન પોલિસી ચૂઝ કરી હતી એટલે. પહેર્યા ને પહેર્યાને એક મંથબી ન તો થયો ને પાછું કાણા પડી ગયું એમ એટલે પૈસા તો આપડે વેસ્ટ જ થાય ઓનલાઈનમાં અમુક ટાઈમ
હા એજ તો પણ ઓનલાઈનમાં કેવી રીતે ઓનલાઈન
તો સારું
હા એ તો ને ઓનલાઈન તો શું એમ ઓનલાઈન સારું પણ કેહેવાય ઓનલાઈનમાં મતલબ કપડાનું એ બધું મને નથી ગમતું ઠીક છે હવે ઘરમાં જે બધી વસ્તુ આપડે વાપરીએ હવે કે કિચનમાં હોય છે કે ઘરમાં આપણેે કઈ પણ ડેકોરેશનની વસ્તુ એ બધું ચાલો ચાલે આપણને સર મળી જાય એમાં સારું મળી જાય. ઓનલાઈનમાં હવે ઘરમાં પણ હવે અચાનક કોઈ ગેસ્ટ આવી ગયા હોય મહેમાન આવી ગયા હોય તો આપડે હવે ઘરમાં કઈ બનાવવાનું હોય ને નહી હોય તો આપડણે તરત જ મતલબ અ બ્લિંકટ છે કે પેલું ઝેપ્ટો છે કે એમાં આપણે તરત એ મંગાવી શકીએ છે તો ઓનલાઈન પણ એક રીતે તો સારું કહેવાય કે આપણને એમરજન્સી ટાઈમમાં છે ને અત્યારે કામ આવે છે એમ.
એજ અત્યારે ફ્લિપકાર્ટને એ બધા પર બી ગ્રોસરીસ હવે મળવા મળી છે. ઇવન વેજીિટેબલ્સ બી મળે છે ફ્લિપકાર્ટ વેજી ઉપરથી એટલે આમ જોવા જઈએ તો એ બધું સારું છે. હમ્મ અને સ્વિગી બી થઈ જાય છે ઇન્સ્ટામાર્ટમાં એવી કઈક સારું છે એમ.
હા એજ તો તે રીતે ઓનલાઈન આપ આપણા માટે સારું કેહેવાય છે કે મતલબ આપણે એમરજન્સી હોય તો કશે મતલબ અ એમની કે બહાર જઈને આપણેે વસ્તુ લઈ આવીએ આપણને ઘર બેઠા એ બધી વસ્તુ આપણને આરામથી સરળતાથી મળી જાય છે તો તેના માટે આપણે મતલબ પરે નુકસાન થવાનું એ થોડું બચી જાય છે આમ. ઘર બેઠા આપણને સુવિધા મળી જાય છે ઓનલાઈનમાં તો તે એક સારું કેહેવાય મને થોડું કપડાંનું ને એ બધું હ થોડું ઓછું સમજમાં આવે છે. બાકી આમ ઓનલાઈન પણ આમ સારું કેવાય છે અ કોઈ કોઈ વસ્તુમાં ઘરના ઘરની વપરાશની વસ્તુઓ માટે ઓનલાઈન સારું કેવાય એમ
તે આમ જોવા જઈએ તો ઇલેક્ટ્રોનિક આઈટમ આપણે ઓનલાઈન ના મગાવવી જોઈએ કેમ કે એમાં જો શોપિંગ કરીએ ને તો સપોઝ અમુક ટાઈમ કિસ્સા બી બને છે કે એ આપડણે સપોઝ કોઈ મોબાઈલ મંગાયો તો મોબાઈલની જગ્યાએ ખાલી મોબાઈલ ની એસેસરીસ જ આવે છે અમુક ટાઈમ એટલે એ બી એક ફ્રોડ
હા તો તેમાં પણ ઓનલાઈનમાં પણ આમ ફ્રોડ ના કેસ તો થાય જ છે ને છેતરપિંડી થાય જ છે ઓનલાઈનમાં એટલે મને તો એમ ઓનલાઈન તો કઈ વસ્તુ તું ગમતું જ નથી.
એ તો છે આમ જોવા જઈએ તો ઓનલાઈન સારું બી છે ને ઓનલાઈન
હા એજ તો હમ્મ.
ઓનલાઈન તો આપણે શોપિંગ કરીએ તો ચલો કઈ આપણને સમયની બચત થઈ જાય છે ઘરે બેઠા મતલબ કઈ ઘરની વસ્તુ હોય અ શાકભાજી જેવી વસ્તુ હોય કે કોઈ ડેકોરેશન ની વસ્તુ હોય તો તે આપણને ઘરે બેઠા આપણને ગ એમાં ઓનલાઈનમાં ઘણી બધી આમાં છે ને બધી વેરાયટીઓ પણ જોવા મળી જાય છે. ને બધા આપણને ભાવ નું પણ ખબર પડી જાય છે તરત એમ. હવે આમ જો બધું ડેકોરેશન એ બધું વસ્તુ ને એવું બધું આપડે લેવા જઈએ બહાર તો આપડે દુકાન દુકાનમાં આમ ફરવું પડે છે ત્યાં જઈને આપણને કઈ વસ્તુ મળે તેમાં આપણો સમય પણ બહુ બધો જતો રહે છે. એજ રીતે ઓન ઓનલાઈનમાં તો આપણને ભાવ પણ ખબર પડી જાય છે અને ઓફરો પણ મળી જાય છે, તો કોઈ કોઈ વસ્તુ એમ સારું પણ કેવાય છે, ઓનલાઈનમાં એમ
હા એ તો છે, બિગ બજારમાં નું આપણે પોર્ટલ ખોલીએ તો એમાં બી ગ્રોસરીસમા ખાંડ ચા છે તે છે, એના પર બી ખાસ બધી ઓફરો મળે છે એમ
હા એજ તો ને આપણે ઘર સુધી ડિલેવરી પણ મળી જાય છે ઘર બેઠા આપણને અ ગ્રાહક પોતાના મતલબ કોઈ બી વસ્તુ ઘરે સુધી પહોંચાડવામાં આવે છે એમ તો એ બધી વસ્તુ સુવિધા ઓનલાઈન એ લોકો જેમ ચોવીસ કલાક બી ચાલુ જ રહી છે, એમ તો આપણને એક જરૂરત હોય, ત્યારે આપણે એ બધું ઓનલાઈન વગર ઓનલાઈન પણ કરી શકીએ છીએ.
બ ખબ ભાઈ
એમાં બહુ બધું તો હોય જ છે આમાં હવે કોઈ વખત છેને છેતરપિંડી પણ થઈ જાય છે હમણાં તો સાયબર ફ્રોડ ના પણ કેટલા બધા થાય ન હ નકલી વેબસાાઈટ થી પણ કેટલા બધા લોકોને ન નુકસાન થઈ શકે છેને, રિટર્ન કરવાની વસ્તુ આવે તેમા પણ એ લોકોને કેટલી બધી પ્રોસેસમાં કેટલી બધી મુસીબતો આવે છે. એ બધું આપણે ઓફલાઈન શોપિંગ તો તે સારું રહે છે, હવે કોઈ પણ વસ્તુ હોય, તો આપડણે છે ને એને જોઈને તપાસીને ચેક કરીને આપણે પછી સ્પર્શ કરીને પણ એ વસ્તુ આપડણે લઈ શકીએ તો
ઓનલાઈન આમ બધું જ સારું તો હોય, જ છે પણ આમ શોપિંગ ના રિલેટેડ બી જોવું પડે અને એમેઝોન પર બી સારું મળે છે, પ્રોડક્ટ ક્વોલિટી તમારે એમેઝોન પર તો સારી જ મળી જાય એમ ગમે જે વસ્તુ
હા અમુક અમુક વસ્તુ હોય છે, તો તે આપણને સારી મળી જાય છે. ઠીક છે ખાલી કપડામાં હોય છે, તો આ કપડાં તો જેટલું હોય તેટલું ઓફલાઈન લઈએ
વધારે પ્રેફર કરે લોકો એમ
હમ એ તોમે ઓનલાઈન આટલું બધું વધી ગયુ છે, ચલણ તો બીચા પ તો નાના વેપારીઓ હોય જે આમ તો તે લોકોને કેટલું નુકસાન પહોંચે છે, આમ કારણ કે હમણાં આજકાલનું ઓનલાઈનનુ પણ બધુ વધી ગયુ છે, તો તે નાના પરઓ માટે બહુ એ બની ગયું છે.
તુ ક અને અત્યારે તો અંક શોપિંગ માટે વરસાદ ના સિઝનમા બ આપડે નાની કરીએ એટલું સારુ છે.
હમ એ તો છે એતો તમે બરાબર કયો છો. કારણ કે હમણાં જો વરસાદનોો ટાઈમ છે, એટલો ભીડ ટાફ તહેવારો ના દિવસો છે, તો કેટલું ભીડભાડ વખ વારું હોય છે ને આવા હવે વરસાદમાં પણ શોપિંગ કરવા બહાર સુધી ન જવાયને આપણે કોઈ એવી વસ્તુ આપણને ઘર બેઠા ઓનલાઈનમા મળી જાય તો તે પણ સારું કેહેવાય છે.
ઓનલાઈનમાં આમ તો સારુ પડે શોપિંગ બધું જ આમ કરી શકાય પણ જેવી રીતે મેં કીધું કે ઇલેક્ટ્રોનિક્સ છે, અને કપડા જોઈને મંગાવે અ ત એમેઝોન પર મંગાવ્યો તો સારું નીકળે મિન્ટ્રા પર બી સારું નીકળે પણ મીશો પર તમારા કપડામાં થોડોક પ્રોબ્લેમ થાય છે, એમ એટલે મીશો પરથી તમે ઓર્ડર કરો ને તમારે વિચારવું પડે ખાસુ બધુ કે તમે ઓર્ડર કરો કે ના કરો એમ એમાંથી
હા એ તો છે મેં તો એજ કેહવું છુ, ને આજના સમયમાં મતલબ ઓનલાઈન ને ઓફલાઈન બંને શોપિંગ જરૂરી છે જે રીતે જે રીતે આપણને ફાવે તે જ રીતે આપણે શોપિંગ કરી શકીએ છીએ હવે રોજિંદી જરૂરિયાતની વસ્તુ હોય. તો તેના માટે ઘણા લોકો આજુબજુની દુકાન હોય તો ત્યાં જઈને લેવાનું પસંદ કરે છે અથવા પછી ઈલે ક્ટ્રોનિક્સ હોય કે બધું કોઈ ખાસ વસ્તુ હોય તો તે ઓનલાઈન પણ ખરીદી કરી શકીએ છે. તે બંને વસ્તુ આમ બંનેવ શોપિંગ સારી જ કહેવાય છે જેને જે રીતે ફાવે તે રીતે કરી શ કે છે.
હા એજ
બસ તો બીજું
બીજું તો જણાવો તમે?
બસ કઈ નહી એજ હવે શોપિંગમાં જ બધા મે લોકો પરિવાર માં આવે જોઈએ બધાને શો પિંગ કરવાની છે એટલે હવે એજ બધું ચાલુ છે.
એ તો એવું જ ને.
હા ચાલો પાછા મળીએ આપડે.
હા કોઈ નવા ટોપિક સાથે પાછા મળીએ આપણેે હા.